બોલો.
હેલો.
હા, હા, બોલો, બોલો.
અવાજ આવે છે?
હા, આવે છે.
હા, બોલ.
બસ, શાંતિ. તમે કહો.
બસ બેઠા છે. કેવું ચાલે?
બસ, શાંતિ. ત જાજ. નાના બાળ છોકરા ને લઈને બેઠી છું શાંતિથી.
અચ્છા, બરોબર. કેવો છે વરસાદ છે ત્યાં?
ના, અહીં તો વરસાદ નથી. તો પણ સવારે થોડો ઝરમર ઝરમર પડેલો વરસાદ.
ઓહ હો, બરોબર. આ તો હું સુઈ ગઈ હતી. અને પછી મેં તમારો મેસેજ જોયો, એટલે મેં કી તું. પાંચ મિનિટ આપો, એટલે હું પછી કરું.
હા, હ, મારો નાનો છોકરો છે ને, એટલે એના એને અનુકૂળ થઈને મારે કરવું પડે અત્યારે તો.
એટલે તમે મધર છો. અચ્છા.
એટલે.
હમ હમ, હું કોલેજ સ્ટુડન્ટ છું. સેકન્ડ યરમાં છું.
બરાબર. કઈ કોલેજમાં?
અહીંયા અહેમદાવાદ.
બરાબર.
હમ.
અમદાવાદમાં તો સારી કોલેજો છે, બી. કોમ. માં છે.
બટ એમ થોડું લોડ વધી જાય અને અત્યારે તો પાછું વરસાદ વાળું વાત. વાતાવરણ ને અમદાવાદ આમ મોટું સિટી છે, એટલે પછી પેલું કેવું ટ્રાફિક ને એમ. બધું રેય.
હમ, અમદાવાદમાં. ટ્રાફિક, આપણે અહીંથી તો એવું વિચારીએ, કે આપણે બીજે ક્યાંય જતા રહી, બીજા કોઈ સિટીમાં જતા રહીને, આગળ. પણણે
હા, બટ પણ બધું અમદાવાદમાં અવેલેબલ છે. બધું. સારું છે એમ. એટલે બધા હવે. સારી. એપ્રલ બધા ત્યાં શિફ્ટ થાય છે. આ બધા ને વડોદરા જતા રેય, આણંદ જતા રેય.
હા.
એમ નાની-નાની સિટીઝમાં કોઈ રેતું નથી અત્યારે. જોકે પીસ તો નાની સિટીમાં છે. જોકે, હા.
પણ શાંતિ શોધવામાં, પછી શું કેહેવાય, જીવન જરૂરિયાત. વસ્તુ એ ના મળે ને કોક વાર.
એ તો પછી બંને પેલું કેવું ફિફ્ટી ફિફ્ટી છે પેલું. એકદમ. પછી તમે જોબ જોબ કરો. પછી ક્યારે તમને વેકેશનમાં? કઈ જવું. આમ કોઈ વખત ફરવા જઈએ, તો ખબર કોઈ ગામડાનો. વિસ્તાર આવતા હોય, તો એનો ખેતર ને હરિયાળી જો. એમ થાય કે, ઓહો હો! અય તો આમ ખાટલો લઈને. બેઠા હોય, ખાધું હોય, સુઈ ગયા હોય, તો કેટલી મજા આવે!
એતો છે. પણ આજે જે જે. શું કે, એકદમ જે જીવન આપડું જે એકદમ બહુ જ આમ, શું કે, ઝડપી થઈ ગયું છે ને. એના લીધે હવે કોઈ ગામડામાં રહેવાનું પસંદ ભી નથી કરતા. હ. એટલે જ.
હમ.
માં રહેવાનુંઈ પસંદ નહી કરતું. મન થાય, ગામમાં રહેવું છે. પણ જે રીતની પરિસ્થિતિ મોંઘવારીને બધું છે.
તો એનું બધું. પણ તના લોકોનુ થોડું માઈન્ડસેટ આજું બેકવર્ડ હોય ને, એટલે તં આપણ થોડી ઈચ્છા ના થાય આપણે- - સૂટ ના થાય એ લોકોની બોલી ને એ બધું એમ.
રૂઢીને પકડીને રાખે અમુક વસ્તુઓ.
અને એ પાછું વસ્તુ ખોટી છે એ લોકો કઈ પણ માની લેતા હોય છે એટલા.
અંધશ્રદ્ધા શ્રદ્ધા બરાબર છે.
અંધશ્રદ્ધા ખોટું છે હા પછી કઈ પણ હોય એને માની લો. ક્યાં તો આવું તો આમ એવું બધું પછી ના ચાલે એમ પછી એવા લોકો. લોકો આગળ જઈને બીજે કઈ રેવા જાય તો એ લોકો ને બહુ તકલીફ પડે પછી.
તકલીફ તો પડે તો છે પણ અત્યારે હવે અમુક જગ્યાએ બી. રૂઢીચુસ્ત રૂઢિચુસ્ છે પણ અમુક વસ્તુ છોડી દે છે કે હવે ચાલ ઓકે અત્યારે આપણે રહેવા દઈએ એમની મેરેજ.
હમ હા પછી બધાને પછી ના સમજાવાય ને એ લોકો સમજે નહી એટલા.
પરિવર્તન એ લોકોને શું ક. પરિવર્તન એ તો
શ્રદ્ધા રાખવી જોઈએ ધર્મ છે શ્રદ્ધા રાખવી જોઈએ પણ પેલું ખોટી વસ્તુ નહ કરવાની ખોટ આમાં બિલીવ નહી. કરવાનું એમ એવું તમે કેટલું ભણેલા છો?
મેં બીકોમ જ કર્યું છે.
બીકોમ કરું છ અચ્છા કેવો રહ બીકોમ જોડે અનુભવ?
સારું છે બી કોમ કરીહીને અલગ અલગ શું કે આપડે અલગ અલગ ફિલ્ડમાં
હા મે જોવું સૌથી વધારે સ્કોપ બીકોમમાં છે મે જોવું એ તો. મતલબ સાયન્સ કરીને બે એટલું સ્કોપને આર્સો ખબર ને અત્યારે કોઈ લેત જ નહીં હ તો એવું નં માનતી હું તો ત્રણેય સ્ટ્રીમ નામ ઇમ્પોર્ટન્સ ઇક્વલ જ આપું છું બટ એમ એટલે પછી છેલ્લે કોમર્સ લીધું.
એ તો છે સાયન્સમાં તમારે લિમિટેડ થઈ જાય.
હમ અત્યારે જે હોય એ ખબર નહિ બધા ડોબા ડોબા હોય એ બધા સાયન્સ સાયન્સ કરાય છે બસ એ ઘરેથી પણ એવું લાગે કે. હમ્મ પેલા તો કોઈ સાયન્સ લે એટલે- - હ અને અત્યારે તો ઇવન બીકોમ તો બઉ કોમન થઈ ગયું છે.
હે?
બીકોમ બહુ કોમન થઈ ગયું છે.
બીકોમ કોમન થઈ ગયું છે પણ તમને બીકોમ ની સામે જો તમે- -
હા એટલે આમ કઉ છું આ તો તમે કીધું ને કે પેલા સાયન્સ નો ક્રેઝ હતો એટલે આ તો બધું લોકોનું છે. ખબર નહી ઇવન મેં તો વી મ લીધું તું ને તો મને એક બા હતા એલા એઈથ પાસ હતા કે ખબર નહ ટેન્થ પાસ ખબર ન તોમ ક કે સાયન્સ લેવું તું ને આ કરવું તું ને હવે એમને કોઈ દિવસ દસમા સુધી ગયા નહીિ એ અને પછી આવી સલાહ છે એટલે આપણને કેવું આમ ગુસ્સો આવે.
અમુક વાર ઘુસો પણ અમુક વાર એ લોકો એ જોતા હોય કે સાયન્સ લઈને છોકરાઓ અત્યારે ડોક્ટર એન્જિનિયર જ બનતા હોય.
હા એ તો એ એવું તો પછી બધું હજુ કોમર્સમાં કેટલા જણ બધા સી એ બને છે ઓડિટર બને છે. સીએએસ બને્યા છે બધી કેટલી બધી કંપનીમાં એ લોકોને જોબ મળે છે પ્રાઇવેટ જોબ કેટલા હાઈ પેક- - તેજી જોડે મળે છે એ લોકોના .
બરાબર છે પણ લોકોના માઈન્ડસેટ ના ત ચેન્જ ના કરે એ લોકો બધાના મ
એ આપણું માઇન્ડસેટ ચેન્જ કરવા મામાંગે છે એનું એ કે છે કે આ નોતો કરવું પેલું મને ગમ્યું કોમર્સ મને કઈ લાગ્યું હશે મારા અનુકૂળ છે એટલે મેં લીધું પછી તમે આમ પછી હું તો પૂછવાની હતી કે તમે શું લીધું બા
ના કોમર્સમાં જો ને તમે ટેક્સેેશનમાં આગળ વધી શકો પછી એચઆરમાં તમે એચઆરમાં તમારે ત્રણ ચાર વસ્તુ ખુલી જાય છે, રિક્રુટમેન્ટ છે, પેરોલ છે, એમ્પ્લોય એંગેજમેન્ટ છે, ખાસું બધું ખુલી જાય તમે ના જોબ અત્યારે પ્રેગ્નેન્સી પછી પ્રેગનન્સી રહી પલે મેં જોબ છોડી દીધી તી
અચ્છા તમારે કેટલા એજ નું બેબી છે?
મારે તો જે અગિયાર મહિનાનું જ છે. એટલે મારે દોઢ વરસ જ થયું હમ મારે દોઢ વરસ જ થયું જોબ છોડે
હા બરોબર
એટલે. બાકી જોબ તો જો ને મે મે જાતે બીકોમ કર છું તો સ્કૂલમાં એઝ અ ટીચર જોબ કરી પછી એડમિનમાં જૉબ કરી બેંકમાં જોબ કરી સિવિલમાં બી એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટના જોબ
અચ્છા હમ માર મમ્મી સ્કૂલે ભણાવને આવે ને એટલે કઈ કે બધા એક્સપિરિયન્સ કે આજે આટલા લેક્ચર હતા આમ થવું તેમ થયું
એ જ
થાંકી જવાય અને અતારના છોકરા તો હેન્ડલ કરવા બો મુશ્કેલ
બોવ જ
હમ.
અત્યાર તો સવાલો એ લોકોને એવા એવા હોય અને અમુકા કોક છે, કે જેન્ઝીન આલ પા મિલેનિયન્સ એ બધું ચાલુ કરે છે, ને એમાં હું એમ મારા મારા મત પ્રમાણે કહ છું કે એ બધું છે, શું
અરે એટલે જે છોકરાઓ મતલબ ટુ થાઉજન ઇલેવન સુધી બોર્ન થયા હોય ને એ બધા જેનઝીમાં આવે અને ટુ થાઉઝન્ડ ઇલેવનથી બોન થયો ને એ જેન એલ્ફામાં
તો તમને લોકો હું જસ્ટ ક્રિટિસાઈઝ નથી કરતી આ વસ્તુ પણ તમને જેન્જી ઓળખ ઓળખાવું વધારે ગમે કે પોતાના નામથી ઓળખાવું વધારે ગમે
પોતાના નામથી આ લોકો એ તો ખબર નય જેઝન્સી જેઝન્સી કરે મતલબ એ જનરેશન નું નામ છે. આપણી સરનેમ છે, અમુક લોકોને પાછું નહી સરનેમ થી બોલાય તો હા બો આમ એ લાગતું હોય બટ એમ કેવું બધાનું પોત પોતાનું પર્સ્પેક્ટિવ છે, બાકી આ જનરેશન છે, ને આમ અન્ડરસ્ટેન્ડિંગ પણ છે, પછી જે બધું આપડે રૂઢિ ચસ્ત બધું કીધું ને એ બધું બ્રેક પણ કરે છે. અર બટ મોસ્ટ ઓફ ધ આ જનરેશન ના છોકરાઓ ખરાબ છે.
ખરાબ એવું ખરાબ બય છે, અને સારા બી છે. તમે વ્યવસ્થિત શીખ્યા હોય સમજણ હોય તો સારા છે, પણ પછી
એ તો એમ અંદર અંદર પછી વાત થાય ફ્રેન્ડસના ગ્રુપ હોય ને અંદર એટલે એ લોકો કેવી વાતો કરતા હોય ને એનાથી આપણને ખબર પડે એ લોકો તો પોતાના પેરેન્ટસ વિશે જેવું કે લો કો પોતાના સ્કૂલ ના ટીચર કોલેજના પ્રોફેસર વિશે જેવું કે તા હોય ને કે આપણને થાય કે આટલું બધું કોઈક એમનું વિચારી શકે એમ
બરાબર ખાલી પૂછું છું તમારો બોંડિયર કયો છે?
હમ તમને તોજો કો એક્સપિરિયન્સ
ના એવું કોઈ એક્સપિરિયન્સ નહી થયો
તમે જેન્સીન એની વાત કરી એટલે
ના એક્સપિરિયન્સ નહી થયો પણ લોકો અમે કે કે અમે જેન્સી અમે આમ અવે તો તમે આમાં ગણાવ તમે તો ગણ ત્યારે હું મને એવ વિચાર આવે મનમાં
બટ આ જનરેશન છે, ને મતલબ આના પહેલાની જે જનરેશન હ તી એમના મમ્મી પપ્પા જે તો બો અંડરસ્ટેન્ડિંગ છે, અમે લોકો આમ પેશનને વધારે મહત્વ આપએ છે અમે લોકો કમ્પેર નહીં કરતા સ્પેશિયલી અમે લોકો મેન્ટલ હેલ્થને વધાર મહત્વ આપીએ છે આ તો ફિઝિકલ હેલ્થ બધા કે છે કેમ બટ મેન્ટલ હેલ્થને અમે લોકો બઉ આપીએે છે મહત્વ
એ તો છે અને રહી વાત જનરેશન ની તો જનરેશન ગેપ તો જો બધે રહેવાની
જનરેશન કેપ તો રેવાની જ ને એ તો શક્ય જ નહી બટ અન્ડરસ્ટેન્ડિંગની વાત કરું છું તો પછી પેલું અમુક કેઈ ને કે તો જનરેશન ગેપ છે એટલે નહીં સમજી શકતા તો એ લોકો આપડી જોડેથી આશા રાખે અમે બધું સમજ પણ અમને કોઈ નહી સમજતું એ પણ જોયું છે અમે એટલી વાર એવું થાય કે ઘરના લોકો નહીં સમજતા બટ સામેવાળા જે ટીચર લોકો હોય છેને એ હજુ અમને સમજ તમને એવું થાય કે યાર આ તો અમારા ઘરના જે અમને ભણવા આવે છે પ્રિન્સપલ છે લેક્ચર તો તમારા પોતાના ઘરના લોકો અમને નહી સમજતા બસ કમ્પેર જ
ના એવું નથી હોતું હવે આ વસ્તુ તો જયારે હું ટીનેજ હતી ને ત્યારે મને થતું હતું કે મમ્મી દર ફેરી મને જ કેમ કેય કેય કરે છે
હમ
હું જ કેમ સમજુ દર ફેરી તમે સામે ના હમજી શકો
હમ
પછી અમુક વાર ટીચર્સે બોલ બોલ કરે કે આમ કરવાનું તેમ કરવાનું બરાબર છે ત્યારે છે કે સામેવાળું તમને જો દસ ટકા સમજતું હોય ને તો તમે બી એને પછી પાંચ ટકા સમજો પછી દર ફેરી તમે જેવું કહો કે ના હું મારો જ કકો સાચો તો એ ખોટી વાત છે
એ લોકો અનુભવથી તમને કે અને તમે એવું કે કે અમે આ વસ્તુથી પા થઈ અમે ગુજરી ચુક્યા છીએ ત અમે આ વસ સફર ના કરે એટલે આપણને એવું કેતા હોય આજ આજની તારીખે મારો છોકરો જ્યારે મારો છોકરો રહ્યો પછી મને બધું ખબર પડવાની ચાલે છે કે અમુક વસ્તુમાં કેમ ના કે છે કેમ હા કે છે એટલે પછી અમુક વાર એવું થાય કે ના જે હતું એ બરાબર હતું
હમ
પછી સામે પછી મારે એવું સમજવું પડે કે ના એ જે કહે છે બરાબર કે છે મારા મા
એવું સમજવાનું સાંભળવાનું નહી એમ એ તો તમે કીધું એ બરોબર છે એમ પણ પછી એટલું એ લોકો નહી સમજતા મતલબ બધાના ઘરના લોકો અલગ હોય બધા ના ઘરે વાતાવરણ અલગ હોય એટલે પછી કેમનું
હવે ચાલો તમને ફૂલ છુટ્ટી આપી છે ઘરેથી તમે છોકરાઓમાં મિત્રતા રાખી શકો છો છોકરીઓમાં બી રાખી શકો છો ઓકે હા હા વાંધો નહી ચલો હા